હલો.
હલો.
કેમ છો.
મજામાં તમે કેમ છો.
બસ એકદમ મજામાં કઈ ની હવે તો એક બે મહિના પછી દિવાળી આવશે. તો મેં કીધું લાવ અને તમારી જોડે થોડી દિવાળી વિશે ચર્ચા કરી લઉ.
સારું સાવ એકદમ મનપસંદ તહેવાર છે.
હા એ તો તમે સાચી વાત કીધી. અને આ તહેવાર તો તમે જોઓ ને તો બાળકો માટે વધારે હોસ્ટેલમાં રહેતા બાળકો હોય એમના માટે તો ખાસ વધારે તહેવાર છે કારણ કે લોકોને દિવાળી નું વેકેશન મળતું હોય છે ને એમને ઘરે જવાનો મોકો મળતો હોય છે.
એકદમ સાચું કહ્યું તમે કારણ કે હું હોસ્ટેલમાં રહું છું એટલે મને દિવાળી વેકેશન
ખુબ જ રાહ જોઉં છું એના માટે કે મને ક્યારેક ઘરે જવા મળે.
હા... એ તો તમે સાચી વાત કીધી. ને દિવાળી કહીએ તો કે અંધકારને દૂર કરીને પ્રકાશ ફેલાવતો તહેવાર અને દિવાળી માત્ર દીવાનો તહેવાર નથી પરંતુ આશા, પ્રેમ એકતા અને નવી શરૂઆત નો ઉત્સવ છે. જ્યાં દીવો પ્રગટે છે ત્યાં અંધકાર દૂર થાય છે. તેવી જ રીતે જ્યાં સારા વિચારો જન્મે છે ત્યાં જ જીવનમાં સુખ અને શાંતિ આવતી હોય છે. ભારતના ભારતને કેવું કે તહેવારોનો દેશ કહેવામાં આવતો હોય છે. અહિયાં દરેક તહેવાર કોઈને કોઈ સંદેશ આપતા જ હોય છે. પરંતુ દિવાળી એ એવો તહેવાર છે જે દરેક ના જીવનમાં આનંદ, ઉત્સાહ નવી આશા અને સકારાત્મકતા વિચારસરણી લઈને આવતો હોય છે. આ તહેવાર માત્ર ઘરે જ નહી પરંતુ મનને પણ પ્રકાશિત કરવાનો સંદેશ આપતો હોય છે.
હમ.. એકદમ સાચું કહ્યું તમેં. અને તમે કહ્યું એમ કે દિવાળી અંધકાર પર પ્રકાશ અને અસત્ય પર સત્યનો વિજયનું પ્રતીક છે. મતલબ ઘણી બધી જગ્યા એવું માન્યતા મુજબ કે ભગવાન શ્રીરામે ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરીને અને રાવણનો વધ કરીને અયોધ્યા પરત ફર્યા હતા તેમના સ્વાગત માટે લોકોએ ઘી ના દીવા પ્રગટાવ્યા હતા. ત્યારથી દિવાળીની ઉજવણીની પરંપરા શરૂ થઈ હતી.
હા... એ તો સાચી વાત છે. અને તમે કીધી તો આ એ ઘટના છે એ સત્ય પર સત્યના પર અસત્ય સત્યના પર અસત્ય પર... પછી સદાચાર ના દુષ્ટતા પર અને પ્રકાશના અંધકાર પર વિજયનું એક પ્રતિક... પ્રતિક માનવામાં આવતું હોય છે અને દિવાળી એટલે દિપાવલી એટલે દીવાઓની હાર દીપ એટલે દીવો દીવો અને આવલી એટલે હાર અથવા શ્રેણી એટલે ઘરમાં અને મંદિરોમાં દીવા પ્રગટાવીને અંધકાર દૂર કરવાનો આ તહેવાર છે. અને દિવાળી માત્ર એક દિવસ નું તો તહેવાર નથી. પરંતુ પાંચ દિવસ ઉજવાતો તહેવાર છે. અને દિવાળી ના પાંચ દિવસ કહીએ તો કે પહેલો દિવસ તો કે ધનતેરસ તો આ દિવસે છે ને ભગવાન ધન્વંતરી અને માતા લક્ષ્મી લક્ષ્મીની છે ને પૂજા કરવામાં આવતી આવતી હોય છે લોકો નવા વાસણો, સોના-ચાંદી અથવા જે અન્ય વસ્તુઓ છે જે મોઘી હોય એ ખરીદતા હોય છે. પછી આપડે કહીએ બીજો દિવસ તો કે કાળી ચૌદસ. તો કાળી દિવસ અ... કાળી ચૌદશ ના દિવસે દુષ્ટતા પર વિજયના પ્રતિક તરીકે ઉજવવામાં આવતો હોય છે. અને પછીનું કહીએ તો કે દિવાળી તો... દિવાળી છે એ મુખ્ય મુખ્ય તહેવાર દિવસ છે તે દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવતી હોય છે. અને પછી કહીએ ચોથો દિવસ તો કે બેસતું વરસ તો ગુજરાતમાં દિવાળી ના બીજા દિવસ નવા વર્ષની ઉજવણી થાય છે લોકો એકબીજાને શુભેચ્છા પાઠવે છે. અને પાંચમો દિવસ કહીએ તો કે ભાઈ બીજ. તો આ દિવસે ભાઈ અને બહેનનું પ્રેમ નું પ્રતિક માનવામાં આવતા હોય છે. અને આ દિવસે તો લોકો પાંચે પાંચ દિવસ નવા વસ્ત્રો પહેરતા હોય છે. અને આ દિવસ પાંચે પાંચ દિવસ બધા પરિવાર વાળા હોય એ ભેગા મળવી ને આ તહેવાર ઉજવતા હોય છે, એટલે આપડે કહીએ કે આ- આ તહેવાર છે. એ એકતાનું પણ પ્રતીક કહી શકીયે. લોકો બધા એક સાથે ભેગા મળીને કોઈ પણ જાત નો વેરઝેર હોય તો એ ભૂલીને આ તહેવાર ઉજવતા હોય છે.
એકદમ સાચું કહ્યું તમે કેમ કે દિવાળી ના ટાઈમે લોકો પોતાની ઘરની સાફ સફા સફાઈ કરે છે, રંગોળી બનાવે છે, દીવા પ્રગટાવે, લાઇટિંગ કરે છે. અને બીજા પરિવારના લોકો સાથે મીઠાઈ ખાય છે અને એકબીજાને શુભે ચ્છા પાઠવે છે તો એકતા નો માહોલ જોવા મળે આપને દિવાળી ના ટાઈમે.
હા, એ તો સાચી વાત કીધી. અને દિવાળી માત્ર ધાર્મિક તહેવાર નથી તે ભારતીય સંસ્કૃતિ પરંપરા અને પરિવારની એકતાનું પ્રતિક છે. આ દિવસ જે લોકો ઘરની સાફ સફાઈ કરે છે, રંગોળી બનાવે છે, નવા કપડાં પહેરે છે, મીઠાઈ વેંચે છે. સગા સંબંધીઓ છે એમને મળે છે. અને દાન સેવા જેવા પુણ્ય કાર્યો કરે છે. એટલે આ બધું સમાજમાં પ્રેમ અને એકતા વધારવાનું આપણે કામ કરતું હોય છે.
હા અને બાળકો ફટાકડા પણ ફોડે છે. દિવાળી ના ટાઈમમાં.
હા, એ તો તમે સાચી વાત કીધી. અને દિવાળી નું આધ્યાત્મિક મહત્વ પણ છે. કે દિવાળી આપણને શીખવે છે કે આપણે મનમાંથી જે અહંકાર છે. એને દૂર કરી લેવો જોઈએ. ઈર્ષ્યા અને દ્વેષ છે એને છોડવા જોઈએ. સારા વિચારો આપણે અપનાવવા જોઈએ. સત્ય અને ધર્મ ના માર્ગ પર હંમેશા ચાલવું જોઈએ. અને એટલે દિવાળી માત્ર ઘરમાં નહી પરંતુ આપડા હૃદયમાં પણ પ્રગટાવવું જોઈએ. દીવો આર એનું જ જોઈએ તો આર્થિક મહત્વ પણ છે કે દિવાળીના સમયમાં બજારોમાં તમે જુઓ તો કેટલી બધી ભીડ અને ગરદી જોવા મળતી છે નેલો કો ખુબ જ ખરીદી કરતા હોય છે. કપડા, ઘરેણા, મીઠાઈ, ઘરની સજાવટ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ આ ખરીદી થી આપણે વેપારમાં વેપાર વધતો હોય છે. અને લાખો લોકોને રોજ ગારી પણ મળી રહેતી હોય છે.
હા, એકદમ સાચું ક્યું તમે. દિવાળી એ આપણને ઘણું બધું શીખવાડે છે જેમકે જીવનમાં હંમેશા સત જે અ સદાચાર અને પ્રેમનોો માર્ગ અપનાવવો જોઈએ. જેમ દીવા અંધકાર દૂર કરે છે તેમ આપણે આપણા જીવનમાં થી ખરાબ વિચારો દૂર કરીને સારા કાર્ય કરવા જોઈએ.
હા, એ તો તમે ઘણી સાચી વાત કધી. અને આજના સમયમાં દિવાળીની ઉજવણીમાં ફટાકડાનોો વધુ ઉપયોગ થતો હોવાથી હવા અને ધ્વનિ પ્રદુષણ પણ વધતું હોય છે. એના કારણે વૃદ્ધોને તકલીફ પડે છે. પછી નાના બાળકો હોય એ ડરી જતા હોય છે. પ્રાણીઓ અને પક્ષીઓને નુકસાન થતું હોય છે. અને શ્વાસના જે દર્દીઓને છે એમને પણ ઘણી મુશ્કેલી થતી હોય છે. એટલે આપણેે ગ્રીન દિવાળી ઉજવવી જોઈએ અને ગ્રીન દિવાળી કેવી તો જવી જ જોઈએ કે આપણે ઓછા ફટાકડા ફોડવા જોઈએ. માટીના દીવા પ્રગટાવવા જોઈએ. સ્થાનિક કારીગરો છે એમની પાસેથી જ દીવા ખરીદવા જોઈએ તો એના કારણે એ લોકોને રોજ પણ મળી રહે પ્લાસ્ટિક ના શણગાર નું આપણે ઓછું ઉપયોગ કરવો જોઈએ જે શણગારામ પ્લાસ્ટિક વગર નો હોય તેનો આપણેે વધારે ઉપયોગ કરવો જોઈએ, પછી જરૂરિયાતમંદ લોકો છે એમની મદદ કરવી જોઈએ. અને વૃક્ષનો વૃક્ષારોપણનો પણ આમ સંકલ્પ કરવો જોઈએ.
હમ્મ, એકદમ સાચું કહ્યું તમે. કારણ કે ફટાકડા ફોડવાથી ઘણું બધું નુકસાન એવું પર્યાવરણ ને થાય છે. જેથી આપણે એક ગ્રીન તમે કીધું એમ કે ગ્રીન દિવાળી ઉજવવી જોઈએ. બટ લોકો આજકલ માન નથી એ લોકોને આદત પડી ગેલી છે ફટાકડા ફોડવામાં. તો જાગૃકતા બી હોવી જોઈએ લોકોમાં.
હા, એ તો તમે સાચી વાત કીધી. અને વિદ્યાર્થીઓ એ તો દિવાળી માંથી શીખવું જોઈએ કે જીવનમાં સારા વિચારો ન આમ પ્રકાશ ફેલાવો. સમય નો સદઉપયોગ કરવો, પરિવાર અ સાથે સમય વિતાવવો. પરંપરા આપડી જે ચાલતી આવે છે એનો આદર કરવો. અને આનંદ સાથે જવાબદારી પણ નિભાવી જોઈએ. અને દિવાળી ના તહેવાર માં આખો પરિવાર એક સાથે આવતો આવી રહેતો હોય છે ને એકતામાં એકતા ભેગા મળીને ઉજવતા હોય છે. એટલે સાથે મળીને હંમેશા આપણે ઘરની સફાઈ કરવી જોઈએ. પૂજા કરવી જોઈએ, રસોઈ છે, મીઠાઈ છે, શુભેચ્છાઓ છે આ બધું પરિવારના સંબંધોને પણ મજબૂત બનાવતું હોય છે.
હમ્મ, એકદમ સાચું કહ્યું તમે.
હા. અને આજના યુવાનો માટે પણ આમ સંદેશ છે એવું કહી શકીએ કે તહેવારોનો સાચ ચો અર્થ સમજવો જોઈએ, પર્યાવરણને નુકસાન ન પહોંચાડવું જોઈએ. સોશિયલ મીડિયા કરતા પરિવારને આપણે વધુ સમય આપવો જોઈએ આનંદથી સાથે જવાબદારી પણ નિભાવી જોઈએ. અને જરૂરિયાતમંદ લોકોની મદદ પણ કરવી જોઈએ ત્યારે જે આપે દિવાળી છે એ અર્થ પૂર્ણ બનતી હોય છે.
એકદમ સાચું કહીયુ.
હા. અને દિવાળી માત્ર દીવાઓ નો તહેવાર નથી, પરંતુ આશા, પ્રેમ, કરુણા એકતા અને નવી શરૂઆત નો ઉત્સવ છે. એવું કહી શકીએ આપણે. એટલે દિવાળી ઘણો પવિત્ર તહેવાર છે અને, આપડે આમ, કહીએ ને કે દરેક ઘરમાં દીવો પ્રગટે એ સારી વાત છે પરંતુ દરેક, હૃદયમાં માનવતા નો દીવો પ્રગ્ય એ સૌથી મોટી દિવાળી કહી શકીએ આપણેે.
હમ સાચું કય્યું તમે આપ શો, આપડે બધા સ્વચ્છ સુરક્ષિત અને પર્યાવરણ મિત્ર દિવાળી ઉજવી યે, તો પ્રેમ, આનંદ અને એકતાથી પણ આ તહેવાર મનાવવું જોઈએ.
હા તો સાચી વાત કીધી તમે. અને ફટાકડાનો અવાજ થોડા સમય માટે હોતો હોય છે પરંતુ પ્રેમ અને સેવા, દ્વારા ફેલાયેલો પ્રકાશ આપણને આખી જિંદગી યાદ રહેતો હોય છે.
હા એ તો તમે એકદમ સાચું કહ્યું કારણ કે કે જે ફટાકડા ફોડવાની તો મજા આવે પણ એના પછી જે ધુમાડો હોય છે, એને નષ્ટ થતાં ઘણો ટાઈમ લાગે છે.
હા એ તો સાચું કીધું તમે અને દિવાળી ન સાચ સાચો અર્થ માત્ર ઉજવણી નહી, પરંતુ પોતાના જીવનમાંથી જે અજ્ઞાન, અહંકાર, અને નકારાત્મકતા છે એના અંધકારને દૂર કરવાની પર ક્રિયા આપણે કહી શકીએ, સમય કહી શકીએ.
હા હા એકદમ સાચું કહ્યું તમે,
હા વાંધો નહી સારું સારું ચલો પછી વાત કરીએ આપડે.